હેલો
જય શ્રી કૃષ્ન
જય શ્રી કૃષ્ન
કેમ છો?
બસ મજામાં, તમે કેમ છો?
હું પણ મજામાં.
તમે ક્યાં રહો છો? ગામડામાં કે શહેરમાં?
અમે શહેરમાં રહો છો. તમે?
હા, અમે પણ શહેરમાં રહીએ છીએ. અમે છો તો ગામડાના પણ રહીએ શહેરમાં કારણ કે, હવે ગામનું જીવન શું પહેલાના લોકો વ્યતીત કર્યું પણ એટલી બધી ગામડામાં સુવિધા નતી. જેટલી શહેરમાં આપણે જોઈએ એટલી આપણને ગામડામાં સુવિધા મળતી નથી.
અ હા અ સાચી વાત.
કારણ કે, ગામનું જીવન બહુ સુંદર, સ્વચ્છ વાતાવરણ હોય છે પણ એમાં હવે આજની જનરેશનમાં શું હવે છોકરાને ભણાવવા, ગણાવવા ભણવા માટે પણ અ ગામડામાં ઘણું જોર મારી પેલા આ ઠમાં ધોરણથી સ્કૂલો હતી હવે દસમાઓ સુધી છે. આગળ તો છોકરાને સાયન્સ રાખવું તે રાખવું એટલે બહાર જ જવું પડે. એટલે આપણેે શહેરમાં રહેવું જરૂરી છે. કારણ કે બધી કમાણીની દ્રષ્ટિ પણ નોકરીયાત માણસ હોય એ પણ શહેરમાં રહેતા હોય છે, ભણે એ પણ શહેરમાં રહેતા હોય છે.
સાચી વાત, આ વાત તો બહુ ભાઈ અને આજના સમયમાં શહેર દેશનું વિકાસનું કેન્દ્ર જ બન્યું છે. આધુનિક ટેકનોલોજી મોટી ઈમારતો, ઉદ્યોગો શૈક્ષણિક સંસ્થાઓ અસ્પતાલ અને અનેક તત્થો એટલે ઘણા લોકો પણ છોડીને, સરફ તરફ જતા હોય છે.
હા, રોજગારની દ્રષ્ટિએ ગામ તરફ થી શહેર તરફ બૌ લોકો આવી રહ્યા છે. કારણ કે ત્યાં શું છે? મોટા-મોટા ઉદ્યોગો હોય છે. અને કામની દ્રષ્ટિએ, એ લોકોને કામ મળી રહેતું હોય છે. અને જો કામ મળે ને, ધંધો ચાલે તો, એમની જરૂરિયાત એ લોકોને પૂરી થતી હોય છે. એટલે લોકો શહેર તરફ દોરાય છે હવે.
અને શહેરી જીવન વાળું જીવન હોય છે.
હા, ગામડા ના દ્રષ્ટિએ શહેરી જીવન તો બહુ ઝડપી પીવાળું
સા અને સવાર થી સાંજે સુધી લોકો પોતાના કામમાં વ્યસ્ત રહે. જે સમયનું મહત્ત્વ શેરમાં શહેરમાં ખૂબ સમજાય છે. એક મિનટ નો યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે.
હા, શહેરમાં એક-એક કિંમત એક-એક મિનિટ નું મહત્ત્વ, એ લોકો જાણતા હોય છે, કારણ કે થોડા પણ લેટ થાય. એ લોકો નું પછી આખો દિવસ ન નિયંત્રણ એમને અસ્તવ્યસ્ત થઈ જતું હોય છે, કારણ કે એમના રૂટીન હોય છે, ટાઈમો ટાઈમે ચાલવું, ટાઈમ-ટાઈમ ઉઠવું, ટાઈમો ટાઈમ ઘરનું કામ કરવું. નોકરી એ જવું પાછા આવું, બાળકોને સાચવા સ્કૂલ મોકલવા. કોઈ કોલેજ જતા હોય તો, કોલેજ વાળા નું કરવું.
સાચી વાત, એક એક મિનિટ બહુ મહત્વપૂર્ણ હોય છે, જાણવામાં
હા, શહેરોમાં એક એક મિનત બહુ જ મહત્વપૂર્ણ હોય છે, એ લોકો શરીરનું જીવન કે છે ને, ઝડપી અને ભાગમ ભાગ જીવન હોય છે.
શવા
ત્યાં લોકોને આરામ એનું જરૂરિયાત પૂરતો જ આરામ કરવો પડે, બાકી તો એનું જીવન શું? અ દોડતાારો એમ જ વ્યથિત થઈ જતું હોય છે.
સારું અને શેરમાં શિક્ષણની ઉત્કર્ષ સુવિધા મળે છે. મોટી શાળા-શાળાઓ કોલેજ યુનિવર્સિટી અને ટ્રેનિંગ વિદ્યાર્થીઓ નું જીવન ઉજ્જ્વલ અ અને ભવિષ્ય આપવા મદદ કરે છે.
હા, એજ ને, એટલે આપણે લાઈનમાં આપણે હોય, બારમા ધોરણ પછી. કોઈને નર્સિંગમાં જવું હોય, કોઈને ડોક્ટરીમાં જવું ગમે, ત્યાં માં જવું હોય. તો શહેર માં એ બધી મોટી-મોટી કોલેજો યુનિવર્સિટીઓ હોય છે. એટલે એમાં પોતાનું બાળક અલગ-અલગ કોલેજ સ્કૂલોમાં જઈ. અને જોતો હોય કે, આપણને કઈ સ્કૂલ કોલેજ આપણને અનુકૂળ છે. ત્યાં પોતાનું એડમિશન કરાય, અને પોતાનું ઉજ્જવલ ભવિષ્ય બનાવતો હોય છે. એટલે શહેરમાં રહેતા, છોકરાઓને, છોકરીઓને મતલબ, મુશ્કેલી વઠવી પડતી નથી.
સાચી વાત.
હ.
અને તેમજ મોટા અસ્પતાલ અને ચિકિત્સા સુવિધાથી પણ ઝડપ મળે છે.
એજ ને, એટલે શું આપડે કોઈ બીમાર એવું બધું થઈ જાય એટલે. સિટી માં શું મોટા-મોટા દવાખાના હોય. ગમે ત્યાં આપડે પ્રોબ્લેમ હોય, અડધી રાતે કશું થી હોય તો, આપડે લઈને ભાગીએ. ફટાફટ ઈમરજન્સી કેસ કઢાયો, અને આ ભરતી કરી નાખ્યા. અને માંથી એવું હોય કે, કોઈ થયું બિચારા. ગાડીઓ બોલા, કોઈકના ઘેર સાધન હોય ને, કોઈકના ઘેર ના હોય. એટલે સાધન બોલાવે, એમાં એમાં એટલામ જ. લઈ જતા, લઈ જતા વધારે, તબિયત લથડી જાય તો. એ બાળકનું કોઈ પણ માણસ નું મૃત્યુ પણ થતું હોય છે. એટલે એ બાળકમાં શહેરમાં અને ગામડામાં રહેેવામાં. આટલી બધી સુવિધાઓ આપણને મળી રહે છે.
એ વાત સાચી છે. શહેર માં ઉદ્યોગ, વેપાર, બેંક આઈટી કંપની, મોલ અને હોટલ અનેક વ્યવસાય હોવાથી રોજગારની તો ખૂબ હોય છે, મહેનત વગર વ્યક્તિ શેરમાં આવતા, એ વધી આગળ વધી રહ્યા છે.
હા, એજ ને, એટલે શહેરમાં બધી રીતે. બેંકની દ્રષ્ટિએ કહો, ગમે તે દ્રષ્ટિએ કોહો, સિટી માં બધું મળી રહે. એટલે શહેરમાં રહેવા પાછળ નું કારણ ગામડા લોકોનું વ્યક્ત છે. એ લોકો ને બધી સુવિધા મળી રહે, અને પોતાના બાળકો ને પણ આ સુવિધા મળી રહેતી હોય. તે કોઈ દિવસ દુઃખ નો સામનો કરે નહી. એ માટે એ લોકો શું ગામડું છોડી, અને શહેરની તરફ વળ્યા. છે. કારણ કે, પોતાનું ભવિષ્ય તો બને અને પાછળ પોતાના આવનારા બાળકોનું પણ ભવિષ્ય સચવાય. એ માટે એ લોકો શહેરમાં રહેતા હોય છે. અને પોતાની સુખ સુવિધા નો અનુભવ કરતા હોય છે.
સાચી વાત. પરંતુ શહેરી જીવનમાં અમુક ગેરફાયદા પણ છે, વાહનોની ભીડ. જામ, વાયુ.
હા, પ્રદુષણ બહુ, ગામડાનું સ્વસ્થ અને ચોખ્ખું જીવન હોય, એની હવા પણ એકદમ હોય છે, અને આમાં કોઈ કારખાના, વાહનો એટલા બધા વધી ગયા હોય. કારણ કે, સિટી માં માણસો વધારે રહેતા હોય, એટલે વાહનો પણ એ લોકો જોડે. વધાર હોય છે, એટલે એ દ્રષ્ટિએ એ લોકોને શું પ્રદુષણ વધે. પ્રદુષણ વધે, અકસ્માત થાય.
હમ, અને ત તના શહેરની જ સરર જીવનની મોટી સમસ્યા છે, શરમાં લોકો પાસે. પૈસા હોય, પણ માટે સમય ઘણા ઓછા હોય છે. ક્યારે કે પડોશી.
હોઈ છે.
ક્યારે કે, પડોશી એકબીજા ના ઓળખ થઈ નથી.
ના, ના પાડોશી ને એક બીજા નું એ લોકો તો પોતાની નોકરીમાં એટલું બધા વ્યસ્ત થઈ જાય છે. એટલે એકબીજા ને, એમને ઓળખવાનો પણ એ લોકોને ટાઈમ મળેને. એટલે એમને એ પણ ખબર ના હોય કે, આપડા પાડોશ માં આપડા બાજુમાં કોણ રહે છે.
હમ, સાચી વાત.
વાવરણ જોવા જઈએ. તો ગામડાની દ્રષ્ટિએ શહેર માં એકબીજાથી કોઈ લોકો પ્રીત રાખતા નથી.
સાચી વાત છે.
ગામડામાં જેટલા એકબીજાને માણસો કામ આવે ને એટલા શહેરમાં બહુ ઓછા આવે, કારણ કે પોતાના કામથી કામ રાખે એ લોકો. કોઈ બીજાની લાઈફમાં ઇન્ટરફિયર ના કરે.
હમ. ને શરમાં જીવન ખર્ચ પણ ખુબ વધારે હોય છે, ઘર ભાડું, વીજળી પાની શિક્ષણ અને રોજીદા વસ્તુ. મોંધી હોવેથી સામાન્ય પરિવાર ને, આર્થિક તકલીફ પણ પડે છે.
હા, એ તો બધું મોંઘવારી એમાં બધું પૈસા થી લાવવાનું. એ લોકોને કશું જ વસ્તુનો સહારો મળતો હોય ને. બધું જ એમને પૈસાથી લાવું પડે, એટલે તે એમને જો કમાવું પણ બંને જણાને જોઈએ, એક જણાને કમાયથી. પૂરું પણ ના પડે, અને બધું જોઈને ચાલવું જોઈએ.
તો આજે સ્માર્ટ સિટી યોજના દ્વારા શરોને વધારે સ્વચ્છ, સુરક્ષિત તને આધુનિક બનાવવાનો પ્રયસ થાય છે. સ્વચ્છતા, હરિયાળી, સાર્વજનિક પરિવહન અને ડિજિટલ સેવા પર વિસ વિશેષ ધ્યાન આપવા આપ આપવામાં આવે રહ્યું છે.
હા, હવે સિટીમાં આપણેે રેતા હોઈએ, એટલે ખર્ચો પણ વધે. અને બધી દ્રષ્ટિ આપડે જો પણ ખર્ચાની દ્રષ્ટિએ ગમે તે દ્રષ્ટિએ કો એ ગામડા ની દ્રષ્ટિથી એ લોકો થોડું વધારે જ હોય છે.
સાચી વાત. તો શહેરી-શહેર અને ગામડાના જીવનમાં બહુ ફરક હોય છે.
હા, શહેર ને ગામડાના જીવનમાં ગામડામાં. જમવાનું પણ આપણને સ્વચ્છ અને મતલબ અ સારું મળતું હોય છે, અહિયાં બ બું જ પડેલી વસ્તુ મળતી હોય, ત્યાં બધું ફ્રેશ વસ્તુ મળતું હોય છે.
સાચી વાત. સર હોય કે, ગા બંને મહત્વપૂર્ણ માને છે, સર વિકાસ આપે છે, તો ગાં સ કરી આપે છે.
હા, એજ ને.
હમ, બધાને મહત્વપૂર્ણ હોય છે.
બંધા ને મહત્વપૂર્ણ.
ઠીક સારબન.
હા સાર